હલો.
હલો.
હા.
થિયુ કે?
હા, થિયુ ને.
ઓકે મારામાં ખાલી ની બટાઈડુ બીજું બધું.
બતાડ હે, ચાલની જરાક.
અહિયાં તો ગાવડા બોજ ચારો ખાવા લાઈગા. આ બાજુ સુકાઈ જ રેહ બધા.
અમારે ત્યાં ભી અડ્ડાવા માંડેલાશે તેઓ મારે લાખવા પડહૈ, એક બાર રાખેલો હતો અને પછી તે તારે હે ત્યા, તારા હાતે કોલ પર વાત કરવા માંડેલો હતો.
ટુ મિનસ લેટર.
બધા બો જીતીને આવે, લઈને જાય
સેલવાસ બાજુ તો ખાલી પેલું જ ગણાય. ચો ચોખા જ રોપે, બીજું કઈ કરે ની. ખાલી ચોખા જ રોપે એમ, બીજું કઈ રોપે ની ભાઈ.
એટલે ભાત
હા, ભાત જ રોપે બસ.
અમારા બાજુ બી એજ ભાત જ રોપે, ઘઉં ને એવું થોડું ન થાય.
ઘઉંની થાય પણ બીજું કઈ થાય કે નઈ મકાઈ છે, જુવાર છે?
એવું બધું ભી કોઈ રોપે ની.
શેરડીસે
શેરડા ને હૈડા ને એવા રોપે
હણબૂ સે.
હેડોભી નાખે હણબા નાખે. પછી બીજું તો શાકભાજી બીજી અમુક રોપે એમ છે અઠવાડિયા ને અઠવાડિયા ને એવું કરે ને તે લોકો રોફે.
મારા દાદા ભી રોપી જ રાખે એવું બધું એક કેંડામાં બધું રોપેલું જ રે.
પહી તુવે પહી તુવેર ભી રોપે. તુંએર તો એમ તે તો બધા જ જેવા રોપે.
અમારે એક કેડામાં આખું જ રોપે એમ આખું પડ્યું તે એમાંથી તોડી લઈ જાય ટામેટા રેવા દે
બરાબર.
આકાત્વા ની રોઈપૂ
અમારે પેલા રોપટા હતા ને ત્યારે એવું ક્ટા હટા. ત્યારે બધા લઈ જા તારા પણરે બધી મોંઘવારી બી ગઈ એટલે પછી આમ તેમ નહી આપે.
આખત હેડા ગલ સ હેડા એક એક ખેતર બાજુ.
અમારે તો કેંડા માં જુવાર લાગી દે ભાત કાપે ને પહિ ખેડીને પછી જુવાર લાખી દે. કેમ કે ગાવડાને લખવા જોઈએ કે ની એટલે અ આવડા વધારે કે ની
સેલવા આ ભાઈ તો સુટ જ ફરે. થોડી મોગે બધા.
અમારી બાજુ હું પેલા મેડા નઠું ને એટ બધા સોડતા હતા હવે હું આ બાજુ મેદાન ની મળે ને એટલે હવે બધાએ બાંધેલા ને બા
ન આપ આપડા બાજુ તો એવું જ રે ગામડામાં તો એવું જ પણ આપ સિટીમાં કેમ તે રસ્તા પર ફરે તે ની ખબર.
એ બધા હું સિટી માં રહેલા ને તે હવારે તા હવારે છોડી મૂકે તે પછી વખતે જ જાય તે પછી વખતે પાહુ દૂધ કરી લે તે પહિ ચારોને એવું લાગતા ર રહે તે લાખે ને પહિ પાહા સોડી મુકેે. હવારે પાહા દૂધ કાડી ને એવું
આ ગામડા તો અમુક વાર જ કોઈ લઈ જાય બાકી તો આખું એવા જ ફરે હ કે ઉનાળો હોય
એ એ લોકો ને લેવા કોઈ નહી આવે એ લોકો ખુદ પોતે જાય. ટેવાયેલા જ રેહ
બી રસ્તા પરજ રે છે.
હા તો પણ એ લોકો ટાઈમે એ જાય રેતા હ નહી જાય તો ભાઈ ખબર નઈ હવે બાકી મોટા ભાગે તમે એવું જ જોયું.
એ હા. હારું તો ચાલ તો.
હા ચાલ.
હા.